હા, બોલો બોલો કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં.
હા હા. આં તો હું હમણાં બેઠી હતી તો બીજા આપણે આપણા રોજી એમ્ના જીવ કેટલા નિર્ભર થઇ ગયા છે! એક પણ દિવસ મોબાઈલ વગર, એક પણ દિવસ તો ચલો બો જ વધારે થઈ ગયું એક પણ કલાક કે અડધો દિવસ પણ આપણે મોબાઈલ વગર કાઢવો હોય તો કેટલો મુશ્કીલ થઈ જાય છે કારણ કે આપણે આજકાલ તો આપ ણી નાની નાની જરૂરિયાત માટે મોબાઈલ પર નિર્ભર થઈ ગયા છે તે જ વિચારતી તી કે જો એક આખ ખો દિવસ આપણી પાસે મોબાઈલ ન હોય, તો આપણું જીવન કેવું હોય, એ દિવસ માટે
હા, એ તો ઘણી સાચી વાત. તમે એમ કોને તો કે તમે કલ્પના કરો કે આજે સવારે તમે ઉઠ્યા તમારું વેલ્ડ જ ન મળે તો નાખો ના રામ ખોટુ મે ઈન્સ્ટ્રાગ્રામ લી નસ તો આપડે કેટલા બીચેન થઈ જતા હોયએ છે.
સાચી વાત છે, કારણ કે આજે તો મોબાઈલ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. સવારથી રાત સુધી આપણે બસ મોબાઈલનો ઉપયોગ કરીએ છે. પરંતુ આપણે કીધુન કે એક દિવસ ન હોય તો અ શું હાલત થાય કારણ કે આજ તો ઘણા લોકો માટે મોબાઈલ એક જરૂરિયાત છે પરંતુ ક્યારેય તે જરૂરિયાત જરૂરિયાત કરતાં પણ વધારે આદત બની જાય છે આપણને ખબર નથી પડતી.
હા એ તો સાચી વાત છે અને અમુક વાર તો મને પણ હોય કે આપડે મોબાઈલ નો ઉપયોગ કરીએ છે કે મોબાઈલ આપડો ઉપયોગ કરે.
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી કારણ કે ઘણી વાર આપણે એટલા બધા મોબાઈલમાં તલ્લીન થઈ જતા હોય છે કે આપડે આસ પાસ શું ચાલે છે? શું ચાલી રહ્યું છે? સુ કો કોણ શું વાત કરે છે આપણને કશું જ ખબર નથી હોત તી બસ આપણું પૂરેપૂરું ધ્યાન મોબાઈલમાં જ હોય છે તો એ એક ખરાબ બાબત છે. કે આપણે મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો, જે આપણે આપડો સમગ્ર જે આપણો સમય છે મોબાઈલમાં ના આપી દેવો જોઈએ, જે કામ છે એ જો મોબાઈલ વગર થઈ શકતા હોય તો કરવા કરવા જોઈએ કારણ કે આજે આપણે જોઈએ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ હવે તો ફોનમાંથી જ વાંચતા હોય છે. ઘ એટ અવે તો ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ વા જોવા મળે છે જે લાઇબ્રેરીમાં જઈ અને પુસ્તકની અ લઈને વાંચતા હોય છે. હવે તો બસ બધા ઈ બુક ડાઉનલોડ કરીને ફોનમાંથી જ વાંચતા હોય છે અને ફોનમાંથી પણ ઇ બુક કરતાં પણ વધારે ચેટ જીપીટી, ગૂગલ એના પરથી જ વાંચતા હોય છે તો હવે તો પુસ્તકો વાંચ તાં પણ લોકો ખૂબ ઓછા જોવા છે.
હા, એ તો સાચી વાત કીધી તમે અને આમ મોબાઈલ ના ઘણા ફાયદા પણ આપે છે કે પરિવાર સાથે આપડે સંપર્ક કરી શકીએ, જો આપડે હોસ્ટેલમાંથી ક્યાંય દૂર રેતા હોય. બન
હા.
એ આપણા માટેે કેતું હોય આપણે કે છીએ, એટલે ઘણા બધા ફાયદા છે એના તો.
હા, ફાયદા તો છે. તમે કીધું સંપર્ક માટે અને ઘણી વાર આપણે જો કશે કોઈ ક્લાસ આપણે ના જઈ શકતા હોય કે આપણે કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય પરંતુ આપણી પાસે સમય ના હોય, કે આપણે ઓફલાઈન શિક્ષણ લઈ શકીએ. કે તો આપણે એના માટે ઓનલાઈન શિક્ષણ લઈ શકીએ છીએ. અને હવે તો બેન્કિંગ અને કશે પૈસાની ચૂકવણી પણ ઓનલાઈન થઈ ગઈ છે તો અમુક સારી બાબતો પણ છે. જેમકે સમાચાર ને માહિતી પણ આપણને ઓનલાઈન મળી જતી હોય છે ઘણી વાર પેપર નથી હોતું. તો પણ અને મનોરંજન માટે પણ ફોન હોય. મોબાઈલ ફોન મળી રહે છે, પરંતુ મોબાઈલ ફોન જીવનને સરળ બનાવે છે. પરંતુ તેના પર વધુ પડતો નિર્ભર આપણે રહીએ એ યોગ્ય નથી.
હા એ તો તને સાચી વાત કરી. કર કેવું થાય કે આપડે જો એક દિવસમાં મળ આવ તો શરૂઆતમાં તો આપણને વારંવાર કિસ્સામાં હાથ જતો હોય કે મોબાઈલ લાઈઇન જોઈ લો મોબાઈલ લઇન જોઈ લો. પછી નોટફિક નોટિફિકેશન જોવાની આપણને આદત પડી જતી હો છે કે કઈક, મેસેજ આવ્યો. એવું થતું હોય પછી થોડું ખારી ફણું મ લાગ તો. એકલા ખૂણામાં ક્યાંક ના્યા હોય ચૂપચાપ. પણ ધીમે ધીમે આપણને ઘણી બાબતો હોય પણ આપડે આનંદ માણવા લાગ.
સાચી વાત છે અને તમે કીધું એમ કે હવે તો ઘણી વાર તમે સાંભળ્યું હશે એવું યુવાનોના મોડાથી કે હું કંઈક બીજું વસ્તુ ખોલવા જાઉં. પણ તો પણ ઇન્સ્ટાગ્રામ જ ખુલી જાય છે એટલે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ જે સોશિયલ મીડિયા છે. એ તો હવે જાણે આપણા શરીરની એક મસલ મેમરી બની ગઈ છે કે ફોન આપણે કોઈક વાર કોઈકને. ફોન કરવા માટે પણ ખોલતા હોય છે. કોઈક સાથે સંપર્ક કરવા માટે કોઈક જરૂરીનો ઈમેઇલ કે પછી મેસેજ કરવા માટે પણ તો આપણો આપણે એટલા બધા નિર્ભર થઈ ગયા છે સોશિયલ મીડિયા પર પણ. કે સીધો આપણો હાથ ક્યાં સોશિયલ મીડિયા તરફ જ વળતો હોય છે તો એક ખૂબ જ ખરાબ બાબત કહી શકાય.
હા એ તો સાચી વાત. અને આપડે તો પરિવાર સાથે પણ વધુ સમય પસાર કરીએ તો આપણી પાસે મોબાઈલ ના હોય. પરવાર સાથે આપણેબીલા વાતો કરીએ, એક ખ ગ્રુપ બનાવીને ઘરમાં બેસી તો ઘણો આનંદ આવતો હોય છે. પછી આપડણે આપણા દાદી દાદી દાદા દાદી હોય, તો એમની વાર્તાઓ સાંભળી શકીએ. આપડા ભાઈ બહેન તો એમની સાથે રમી શકીએ. અને એકબીજાને ઘણી સારી રીતે આપડણે સમજી શકીએ. બનતા હોય છે.
સાચી વાત છે અને આજકાલ તો આપણે જોઈએ છે કે પહેલાં તો કેવું કે આપણે શાળામાં જ્યારે અ રિષસ હોય ત્યારે આપણે બધા જોડે જમવા બેસે તો મોટે ભાગે બધા એકબીજા સાથે વાતો કરતા હોય છે શાળાઓમાં બાળકો મિત્રો એકબીજા સાથે. પરંતુ હવે આપણે કોલેજમાં ઘણી વાર જોઈએ છ છે કે બધા જોડે બેસીને જમતા હોય છે. પરંતુ બધા પોતપોતાના ફોનમાં જ જોતા હોય છે કોઈક પોતાના કોઈક શો જોતો હોય છે કે કોઈક રીલ્સ જોતું હોય છે તો હવે એના કારણે જ્યારે બધા બાળકો જે રીતે શાળામાં મજા કરતા હતા રિસેસમાં જમતા જમતા એ હવે ઓછું થતું જાય છે. કોલેજમાં આપણને એવું જોવા નથી મળતું. અને તમે કીધું એમ પરિવાર સાથે પણ ઓછો સમય વિતાવતા થઈ ગયા છે સોશિયલ મીડિયા અને ફોનના કારણે.
હા એ તો ધણી સાચી વાત છે અમુક વાર તો મેં પણ જોયું છે. એ કોલેજમાં આવશે જમવાનો ટાઈમ થશે તો ટિફિન કાઢશે કોક સિરિયલ હોય હાથ તમે બ તારક મહેતા ઘણી ફેમસ છે. તો ત ચાલુ કરશે પછી ચાલુ કરીને મૂકી ન જમસે. પણ જો તમે સાઈડમાં મુકી પોતાના મિત્ર સાથે વાતો કરીને અ જમતા જમતા થધું હોય તો ફરી સારું રે.
સાચી વાત છે અને જો હવે આપણે મોબાઈલ વગરનો એક દિવસ કેવો હોય એવું વિચારીએ તો મને લાગે ત્યાં સુધી શરૂઆતમાં તો ખૂબ મુશ્કેલી થાય કારણ કે હવે તો આપણા અ દિવસની શરૂઆત થાય ત્યારથી જ એક આપણે દિનચર્યાનો ભક્ત થઈ ગયું છે કે પહેલાં આપણે ઉઠતાની સાથે જ મોબાઈલ ફોન જોઈએ કે શું નવા મેસેજ આવ્યા છે શું કંઈક નવું આવી છે સોશિયલ મીડિયા પર એટલે શરૂઆતમાં તો ઘણી મુશ્કેલી થાય કે વારંવાર મોબાઈલ શોધવાની ટેઉ આપણી છૂટતી નથી નોટિફિકેશન જો નહીં જોઈએ તો બે ચે થવા લાગે. અને સૌથી મોટો પ્રશ્ન તો એ જ થાય કે મોબાઈલ ફોન વગર સમય કેમનો પ પસાર કરવો.
હા એ તો તમે ઘણી સાચી વાત. હા બલોબર.
અને પરંતુ જેમ સમય જાય એમ થોડું સારો અનુભવ પણ થવા લાગે કારણ કે મન શાંત થઈ જાય આપણું. પરિવાર સાથે સમય વિતાવીએ તો આપણને સારું લાગે અને ફોન ના હોય આપણી જોડે તો પછી આપણે પુસ્તકો વાંચીએ અને કુદરત સાથે સમય પસાર કરીએ તો તેનાથી આપણું મન પણ હળવું થાય.
હા એ તો તમે ઘણી સાચી પણ એના કારણે આપણેે વિદ્યાર્થીઓ માટે પણ ઘણા લાભ થતા હોય છે. એક દિવસ આપડે મોબાઈલ વગર રહીએે. તો આપણા ઘ અભ્યાસ એકાગ્રતા વધતી હોય છે. અને સમયનો પણ સદઉપયોગ થતો હોય છે પછી આપણે રાત્રે એકદમ ફોન લઈને સુતા સુતા જોવાની આદત ને એના કારણે વાત ત્યારે બે વાગી જાય એક વાગે જાય તો સીધો ફોન મુકી દે. તો જો મોબાઈલ ના હોય તો આપને મ પણ સારી આવે આપણ જે સ્ટ્રેસ છે એ પણ બરોબર
સાચી વાત છે અને આજકાલ તો આપણે સાંભળ્યું છે કે. યુવાનો પણ આજકાલ તો જે પીઠના અને ગરદનના દર્દના દુખાવાને અ જે છે ફરિયાદ કરતા હોય છે તો જ આ વધારે પડતું તો આપણે સોશિયલ મીડિયાને ફોનમાં આપણું હંમેશાં જોતા હોય છે એના લીધે જ તકલીફ આવી ઊભી થાય છે તો એમાં પણ ઘણો રાહત મળે
હા એ તો સાચી વાત છે. અને ફોન ના કારણે તો આપડણે આંખોની સમસ્યા પણ ઘણી જોવા મળતી હોય છે. નાના નાના બાળકો હોય એમને પણ તમે જુઓ ને તો આજે એ જાડા જડા ચશ્મા આઈ ગયા હશે ને, નંબર પણ લી ગયા હશે એમની આંખોના.
સાચી વાત છે અને આજકાલ તો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે સરખામણી કર આપણે કરતા હોઈએ. છે યુવાનો સાથે, તો એના લીધે આપણું માનસિક તણાવ પણ વધતો હોય છે કારણ કે આપણે સતત એક સરખામણીનો શિકાર બનતા હોય છે. બીજા લોકોને જોઈને.
હા એ તો સાચી વાત છે, પણ આપણે સમજવું જોઈએ કે સાચ પછી આપણે મનમાં એમાં નથી પણ જે સંબંધો છે. આપણા જે પરિવાર પ્રુખ છે. એમની સાથે સમય પસાર કરવામાં એમની સાથે આખા દિનચર્યાની વાત કરવામાં, આજે આજે શાળામાં જતા હોય તો તમે શું કર્યું. એના વિશે વાત કરવામાં જે મજા છે.
સાચી વાત છે ને મોબાઈલનો પણ હવે સંતુલિત ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ પણ સમજવું છે કે જરૂરી હોય ત્યારે જ કરવો તો જરૂરી ના હોય. ત્યારે પણ આપણે જોઈએ છ છેએ કે બસ મોબાઈલ ફોન લઈને બેઠા હોય છે કંઈક એમને રસ ના હોય તો પણ આપણે જોઈએ છ છે કે હવે સ્ક્રોલ કરવાની એક ટેવું પડી ગઈ છે. સ્ક્રીન ટાઈમ પણ હવે તો મર્યાદિત રાખવો જોઈએ. અને ભોજન સમય અને સૂતા સમયે મોબાઈલ ટાળવો જ જોઈએ. દરરોજ થોડા સમય માટે મોબાઈલ ફ્રી રાખવો જોઈએ. કે થોડો સમય હોય, જેમાં આપણે મોબાઈલ ફોન સાઈડ પર મૂકીને બીજું કંઈક પણ કામ કરીએ. પુસ્તકો, રમત ગમત તે પોતાના શોખ માટે સમય કાઢીએ.
હા, એ તો વાંધો નહી સારું સારું સારું.
હા હા સારું છે.